હા હલો જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ આજે આપડે એક અત્યારના હા અત્યાર ને એક મો અ જે અ મોબાઈલ જે હાથ બધાના હાથમાં હાથ વગા થઈ ગયા છે. એને કારણે સ્ક્રીન ટાઈમ એના વિશે આપણે વાત કરીએ
હા
હા હા શું તમારું શું માનવું છે સ્ક્રીન ટાઈમ વિશે અત્યારના સ અત્યારના અ સમય પ્રમાણે
અત્યારના સમય પ્રમાણમાં આપડણે જોવા જઈએ તો સ્ક્રીન ટાઈમ બધા જ લોકોનો બહુ જ વધી ગયો છે અ ટીવી નો છે હાથમાં મોબાઈલ છે તો લગભગ મોબાઈલ તો બધા જ અ યુઝ કરતા થઈ ગયા છે અને બધું જ મોબાઈલ ઉપરમાં સર્ચ કરીને અ નવું નવું શીખવાનું શ શરૂ થઈ ગયું છે એટલે કે અ સ્ક્રીન ટાઈમ જે છે તમે જેની વાત કરો છો એ ખુબ વધી ગયું છે ઇવન મોટા તો ઠીક છે મોટા તો પોતાની જરૂરિયાત પ્રમાણે અ સ્ક્રીન અ મોબાઈલ યુઝ કરતા હોય છે પણ નાના બાળકો માં પણ આ બધું પ્રમાણ ખુબ જોવા મળે છે એ લોકોને બી અ અ મોબાઈલ વગર અ ઘરમાં એ લોકો રહે જ નથી શકતા અ છોકરો છોકરાઓ અ ધીંગા મસ્તી કરે કઈ ભી કરે કા તો અ માતા પિતા ને જોઈને છોકરાઓને આદત લાગી જાય છે. આ મોબાઈલ યુઝ કરવાનો તો આ આ જેે છે એ બહુ મોટી સમસ્યા પણ થઈ ગઈ છે જરૂરિયાત બી છે સમસ્યા બી થઈ ગઈ છે અને બહુ મોટી સમસ્યા ઉભી કરી છે.
હા હા વાત સાચી છે હા વાત તમારી વાત સાચી છે કે અત્યારના સમયમાં કારણ કે આપડે જે ઇલેક્ટ્રોનિક અ અ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમ કે ટેબ્લેટ છે કમ્પ્યુટર છે. અ મોબાઈલ ફોન છે. અ ટીવી છે એ બધું જ આપણે આપણે જરૂરિયાત લાગે છે પેલા એવું હતું કે ટીવી એ મોજશોખની વસ્તુ કહેવાતી મોબાઈલ પણ પેલા જે અ નોકરિયાત હતા કા તો જેને અ ધંધા માટે બારગામ ને બધે જતા એ લોકો માટે મોબાઈલ જરૂરી હતું પણ હવે અત્યારના સમયમાં છેલ્લા અ લગભગ પાંચ થી સાત વર્ષમાં હું જોઉં છું કે હવે અ આપણા દેશની વ જેટલી વ વસ્તી છે. એ પ્રમા પ્રમાણે લોકો પાસે મોબાઈલ વધી જ ગયા છે. બીજા દેશની અ સરખામણી માં જોઈએ. તો આપણા દેશમાં વસ્તી વધારે છે અને સાથે સાથે મોબાઈલનો વપરાશ પણ એટલો જ છે. એટલે એને કારણે અને હવે કામ કરતા પણ લોકોને એ એઅ કામ માટે તો જરૂરી છે એ સિવાય બીજું બધી પણ ઘણી બધી એપ્સ જે મોબાઈલમાં આવે છે એને કારણે ભણવા માટે ચલો જરૂરી છે તો માની શકીએ કે કોવિડ ના વખતે એવું હતું કે ઓનલાઈન સ્કૂલ કે ઓનલાઈન કોલેજને હતું અને ઓનલાઈન કામ પણ બધા કરતા કારણ કે સમય જ એવો હતો. તો એ વખતે ઈ જરૂરી જ હતું કે ચલો ઘરેથી તમે કામ કરો છો તો મોબાઈલ જે કે લેપટોપ છે કે અ અડેસ્ક કમ્પ્યુટર છે એની જરૂર હતી પણ એ પછી લોકોને પણ હવે ઈ અ એનું જે કહીએ ને કે એક બ અ બંધાણ થઈ ગયું છે. કે લોકોને આદત થઈ ગઈ છે કે એ એના ઘર ચાલતું જ નથી.
હા, બરાબર છે લોકો વાત રવિવારે પોતાના મેસેજસ જોયા જ કરે છે કામ ન હોય ને છતાં બી મેસેજ જોવા માટે એ લોકો મોબાઈલ ચાલુ કરે છે. એટલે મોબાઈલ વગર તો બે મિનિટ બી એ લોકો સાઈટ પર નથી મુકતા મોબાઈલ
હા, બરાબર.
હા, અને હવે તો એવું જ જોવા મળે છે. ઘરના એટમોસ ઘરના વાતાવરણમાં કે બધા ઘરે ભેગા તો છે. પણ બધા પોતપોતાની જગ્યા ઉપર પોતાનું મોબાઈલ જોતા છે.
હા, એક જ રૂમમાં બેઠા હોય પણ સામ સામે બેસીને પણ બધા વાત કરતા નથી. પણ મોબાઈલ મોબાઈલ થી મોબાઈલ જ જોતા હોય છે ઈ તો છે જ. હા, એ વાત સાચી છે. એટલે એના કારણે બાળકોનો જો જે સ્વભાવ છે ને થોડો જે કહીએ ને કે એગ્રેસિવ થઈ ગયો છે. વધારે જે પેલાના બાળકો કેવા શાંત અને અ વર્તનમાં પણ એકદમ સૌમ્ય લાગતા તા. અત્યારના તમે તો અ શિક્ષિકા છો એટલે તમને તો એ વસ્તુ તમને ધ્યાનમાં આવતી જ હશે. કારણ કે તમે બાળકોને ભણાવો છો નાના બાળકોને તો તમને શું લાગે તેમના વર્તન વિશે.
હમણાં ના બાળકો ખુબ જ એક્ટિવ આવે છે બઉ બધા એટલે ખુબ જ નોલેજેબલ બી હોય છે એટલે ખૂબ જ ઘણું બધું એ લોકોને ખબર હોય છે. પ્લસ એ લોકોનું કોન્સન્ટ્રેશન જે કહેવાય, એ લોકોનું એ એ બહુ જ ઓછું થઈ ગયું છે. એ લોકોની ધીર જ ખૂટી ગઈ છે. એ લોકોને બધું ફટાફટ- ફટાફટ જોઈએ છે.
હા, એટલે ભણાવતી વખતે અ આપણે એટલે શિક્ષિકાઓને વધારે એટલે શિક્ષક ને વધારે અ વધારે મુશ્કેલ લાગતું હશે એવું મને લાગે છે.
હા, હા, એ લોકોને હેન્ડલ કરવા માટે અમારે બી બહુ બધું અપડેટ થવું પડે છે. અને અ. સતત એ લોકોને બિઝી રાખવા માટે અમારે અ બહુ જ કામ- કામ કરવું પડે છે એ લોકો પાછળ પ્લસ આજકાલના જે છોકરાઓ છે એ લોકોમાં બી અમુક ઘણી બધી ક્ષતિઓ જોવા મળે છે, જેમ કે અ એડી એચડી એડી એચડી એવો એક રોગ છે, જે બાળકોમાં અ જે બાળકોનું અ એક્ટિવ ખુબ વધારે પડતા એક્ટિવ હોય છે. અને એ લોકોનું કોન્સન્ટ્રેશન ઝીરો લેવલનો હોય
હા એટલે એટેન્શન ડેફિસટ હાઈપર એક્ટિવ ચિલ્ડ્રન
હા હાઈપર એક્ટિવ ચિલ્ડ્રન બો જ
હા હા હા. એટલે એ લોકોને એ લોકોની સાથે એટલે શિક્ષકોને પણ અ મુશ્કેલ ભર્યું લાગે એ લોકોને શીખવાડવું એ લોકોની પાસેથી કામ કઢાવવું એ લોકોને હોમવર્ક જે આપીએ આપણે ઘરકા ઘરકામ કરવા ઈ પણ એ લો પાસેથી કરાવવું એ એ આપડે કહીએ ને લોઢાંના ચણા ચાવવા જેવું થઇ જાય છે. આપડી આપડી પરીક્ષાઓ થાય એ લોકોને એ લોકોની સાથે અ જયારે ભણાવતી વ
હમ્મ હા બરાબર છે, એ લોકોની જલ્દી એટલે અ મીન્સ એ લોકો એક જગ્યા પર બેસી નહીં શકે ને સતત ને સતત એ લોકોનું મગજ ચાલ્યા જ કરે અને બધી જ રીતે આપણે એ લોકોને અલગથી હેન્ડલ કરવા પડે છે. અલગથી એ લોકોને અ ટ્રેનિંગ આપવી પડે છે, બીજા બાળ કોની જેમ શાંત હજી બેસી નથી રેતા રહી શકતા તો આ એક બો મોટો પ્રોબ્લેમ આજકાલના બાળકોમાં જોવા મળે છે.
હ હ હા એટલે ઈ આ આ એનું એક કારણ આ સ્ક્રીન ટાઈમ પણ છે. કારણ કે બધું આમ આંગળીના ટેરવે બધું ફેરવતા ફેરવતા કેટલું બધું જોતા હોય એટલે કોઈ વસ્તુમાં ધીરજ તો આવે જ ની લોકોને એટલે બધું તરત જ જોઈએ હા કલર કરવા હોય કે ચલો તો એ લોકો તો આમ આંગળીના ટેરવે આમ ફેરવે એટલે કલર થઈ જાય. પણ જ્યારે આપણે જાતે કરીએ જે વસ્તુ પેપર ઉપર તો એમાં તમને તમારે ધ્યાન રાખવું પડે કે એનો જે બરાબર આકાર છે, એની પણ એની અંદર જ કરવું જોઈએ કલર લેવા પાછા એને એ બોક્સમાં ફરી મૂકવા એ બધું જે ધીવું ને સ સારી રીતે કરવાનું કામ છે, એ છોકરાઓને ફાવે જ નહી પછ બાળકોને ફાવે જ નહી. કારણ કે એ લોકોને બસ ઝટપટ કરીને બધું મૂકી દેવું હોય.
હમ્મ બરાબર છે.
હા એટલે આ મેં પણ મારી બી દીકરી દીકરી છે, એટલે એ લોકોની સાથે એ પણ નાના જ છે, એ બાળકો એટલે હું એ લોકોનું લા જોઉં છું ત્યારે એ બધી વસ્તુ મને પણ લાગે છે, એટલે પછી એઝ અ તમે જ્યારે એમના માં બાપ કે વડીલો તરીકે આપડી આપડી પણ થોડીક જવાબદારી વધી જાય છે.
હા બો જવાબદારી આપણને આવા એ દમ જ એક્ટિવ બાળકો જેની પાછળ સતત આપણે બી મગજ ચલાવવું પડે એવા બાળકો સાથે કામ કરવું હવે મુશ્કેલ લાગે આપણને બી
એટલે પછી એ લોકોને બીજી કોઈ એક્ટિવિટીમાં તમારે અ ઉ ઉમેરવા પડે ના પરોવી રાખવા પડે કે જેથી એ લોકોનો આ સ્ક્રીન ટાઈમ ઓછો થઈ જાય કારણ કે પેલા તો શું કે બહાર તો રમવા જતા આજુબાજુમાંના બાળકો સા હવે જ્યારથી આ મોબાઈલ ફોનને ટીવીને બધું આવ્યું છે, ટેબ્લેટને એ બધું ત્યારથી બાળકોનું રમવાનું જે આઉટડોર ગેમ્સ હ તી ઘરની બહાર રમતાતા બાર બીજા બાળકો સાથે એ બધું ઓછું થઈ ગયું
હ બાર બાર બાળકો દેખાતા જ નથી. હવે રમતા બાળકો આપડે જોવા જ ન
હા એટલે શું થાય છે, કે એ લોકો બેઠા બેઠા જ આવું બધું કરતા હોય છે, એટલે એ લોકોની જે જે અ શારીરિક જે બધી ક્ષમતા હતી ને એ બધી દબાઈ ગય છે. અને ખાલી આ માનસિક જે સ જલ્દી જલ્દી કરવાનું જે એક વળગણ જે બાળકોમાં આવ્યું છે. ઈ આને કારણે જ છે, એટલે એટલે વડીલોએ જ અને ઘરના સભ્યોએ જ એ ધ્યાન રાખવું પડે કે અમુક જ સમય એ લોકોને આટલા મા અ આપવો જોઈએ કે એ ટીવી હોય કે ટેબલેટ હોય કે મો બાઈલ ફોન હોય બને ત્યાં સુધી તો મોબાઈલ ફોન તો આપ વોઓ ના આપો તો વધારે સારુ ન છૂટકે જ આપવો જોઈએ પછી ટીવી ઠીક છે, કે ચાલો એ લોકો ટીવી પર કંઈક સારું ક્રિએટિવ કંઈક નવું શીખતા હોય કે જોતા હોય કે ક્યારેક મનોરંજન માટે કરતા હોય તો સારું છે. પણ જો સતત પછી એ એમાં જ તમે એમને બ ર રાખી મૂકો એ જ કામમાં તો એ સારું નથી
હા બરાબર આમાં શું છે, મા બાપે એટલું ધ્યાન રાખવું જોઈએ કે બાળકોની સામે મોબાઈલ ની લેવો જોઈએ એમની સામે પોતાનું કામ અ ન્યુઝપેપર વાંચો કોઈ બુક વાંચો અને એમને બી સાથે બાજુમાં બેસાડીને બુક વંચાવો હા તો તમને જોઈને શીખશે અને મોબાઈલ અડકશે બી નહી પ્લસ બાળકોની આઉટડોર એક્ટિવિટી વધારી દો એ લો કોની જેમ કે ડ્રોઈંગ ક્લાસ છે, ડાન્સ ક્લાસ છે, ઘણા બધા ક્લાસીસ હવે અ અવેલેબલ હોય છે, આપણા અ સિટીમાં તો એ એ લોકોને તમે અ અ એકદમ બિઝી કરી શકો છો
અને હા એટલે વડીલોનીને ઘરના સભ્યોની જવાબદારી શિક્ષકો સાથે ઘર કારણ કે વધારે તો સમય બાળક ઘરે જ હોય છે, એટલે ઘરના સભ્યો એ પણ એ સાવચેતી રાખવી જોઈએ કે એનો જે ટાઈમ હોય સ્ક્રીન ટાઈમ એ થોડો મર્યાદિત જ કરવો જોઈએ અને બાકીના સમયમાં એને બીજું બધું કામ શીખવાડું બીજું કોઈ બી અ બીજા રમકડા સાથે રમતા શીખવાડો તો એનો સમયનો સદુપયોદ પણ થાય અને આ સ્ક્રીન ટાઈમ વધારે હોવો એને લીધે આંખોને પણ નુકસાન થાય છે. આજકાલના બાળકોમાં જોશો જો છોકરાઓ ત્રણ ચાર ચાર વર્ષના હોય છે, ત્યાં એ લોકોને ચશ્મા આવી જાય છે.
હા આંખો ની બી તકલીફો થઈ જાય છે, બાળકોને અ મારા ક્લાસમાં હ મારા શાળા મારા ક્લાસમાં એક છોકરો આવેલો એને તો જન્મ થી જ અ મોતયાનો ઓપરેશન કરાવી ના
ઓ હો હો બાપ રે એટલે વિચાર કરો
ડોક્ટરે એવું કીધું તો ચાર વરસનો થાય પછી કરાવીએ એટલે એ જુનિયર માં આયવો ત્યારે એને રજા લેવી પડી હતી અને એનું ઓપરેશન હતું.
એટલે આજ જોવું આ કે કેટલા બધા ક આના કેટલા અહ સ્વાસ્થ્ય પર કેટલી એની અસર પડે છે. આ વધારે સ્ક્રીન ટાઈમની એ આવા જયારે આવા દાખલાઓ જોઈએ આવા ઉદાહરણ જોઈએ ત્યારે આપ આપણને ખરેખર આ અહ આપણને એમ લાગે કે આ મોબાઈલ કમ્પ્યુટર આ બધું આપણને આશીર્વાદરૂપ છે કે શાપરૂપ છે એ એક સવાલ ચોક્કસ થાય
હા બરાબર છે એ સવાલ ચોક્કસ થાય આપણને કે આનો ઉપયોગ કેટલો પણ એક લિમિ અહ એક મર્યાદિત આપણેે ઉપયોગ રાખીએ ને ધ્યાન રાખીએ બાળકો નું તો વાંધો નથી આવતો પણ એ બધું સ્વપ્ન મા બાપે બધાએ ઘરના દરેક સભ્યો એ એનું ધ્યાન રાખવું જોઈ કે ભાઈ મોબાઈલ છે તો મોબાઈલ એની સામે એટલીસ્ટ આટલો બધો ઉપયોગ નહી કરવો જોઈએ મો
બરાબર છે સરસ સરસ વાત કરવાની ખુબ મજા આવી હા ફરી મળીશું આપડે બીજા કોઈ નવા વિષય સાથે
ઓકે ઓકે ચાલો આવજો
હા